હલો જય શ્રી કૃષ્ણ
જય શ્રી કૃષ્ણ
કેમ છો મજામાં
હા મજામાં તમે કેમ છો મજામાં
બસ મજામાં
શું કરો છો
આ આડા પડિયા છે
બરોબર કેવી ચાલે તહેવારો ની તૈયારી
બસ આ દિવાળી ની શોપિંગ કરવી છે તો આપડે કઈથી કરાય આમ તો એક્ઝેક ખબર પડે કઈ કરવી શું લાવું શું નહી એમ
હા પણ તમારે ક્યાંય ફરવા જવાનું છે કે ખાલી ઘરે જ પ્રસંગોમાં જ
ના દિવાળી માટે જ પહેરવા માટે જ ન તારા દિવાળી આવે ધનતેરસ છે એમાં ગમે ત્યારે બધામાં પહેરવું હોય ગમે તે એમાં શું શું પહેરવાનું એમ
તો અલગ અલગ ચાસ નુ ને બરે હા એવું લો ને તો સારું રે લાય કે એક દિવસ અંતરસ જેમ પૂજન હોય તો તમે સાડી. તો સારું છે.
હ બરાબર ધનતેરસ ના દિવસ તો સાડી જ સારી લાગે જો કે.
હા એટલે પૂજનને એવું હોય તો તમે સાડી વહેરી શકો.
હમ તો શોપિંગ કર્યું એ તો કઈ આગળ આપડે જઈએ તો સારું રે એમ.
હું તમને એવું હશે ને તો ડિટેલ્સ મોકલીશ ને એમાં. એ આ જગ્યા છે, અમારે અહં. એવુ કે તમે ત્યાં જઈ શકો ત્યાં સારી સારી સાડીઓ મળે છે. પછી બીજા બધા તહેવાર ભી હોય એમાં. તમે એવું બધું બી.
ભાવ ભાઈ આપણને રીઝનેબલ થોડું પછી દિવાળી વખત આપણને લૂટા લૂટ કરી દે ભાવ. એ લોકો.
પણ આપણેે શોપિંગ એવું હોય ને તો થોડી વેલી કરવાવાની.
હમ તો વહેલી કરીએ તો ખ્યાલ આવે.
હ થોડુંક વહેલી કરી નાખવાની થોડી વહેલી કરી તો અને અહિયાં મારે કેવુ છે, માર્કેટ છે, આખરે એટલે. તમને છે, ને એ રીઝનેબલ મળી જશે તમે કોણ એ ભાવ થાય પણ તમને ભાવ તોય કર.
હમ એ તો અમારે. એટલે અમને ખબર પડે કે શુંભાવ મળલા છે, ને શુંભાવ લે એમ એટલે એટલે ખબર. ભાવની તો એક્ઝેક્ટ ખબર પડી જાય કે એ લોકો આપડે શું ચાલતું હોય એ લોકો શું શું લે. હોય ભાવ ની એમનેમ.
હા.
હમ પણ ખબર ના હોય.
હા ના ના તમે આ વખતે આવા જને જ શોપિંગ કરજો ત્યાંથી જો તમે લેતા જ હોવ. આટલા વર્ષોથી તમે ત્યાંથી જ રહેતા હો તો આ વખતે કંઈક નવું કરજો અહીં આવીને શોપિંગ કરજો.
હ બરાબર છે.
હા એટલે તમારે ઘરે જ છે, બધું કે. પૂજા અને બધું ઘરે જ છે.
હા ઘરે જ પૂજા રાખીએ છીએ સોંપવાની હોતી પૂજા ઘરે જ રાખી છીએ ધંનતેરસી ને એની તો.
બરોબર છે, મેં કીધું કદાચ ચોકમાં હોય અમાર કેવું છે, આ દિવાળી ક્યાંક. ફરવા જવાનું પ્લાન છે, ન રજા મળતી હોય.
હમ ના અમે તો ઘેર જ કરીએ ધનતેરસ ની પૂજા તો અમારા. બધા સગા બધા આવે ને મારા દિયર. બહાર રહી આવે બધા ભેગા જમે લોકો એક જમવાનું બધું ભેગું બધા અહીં જ બધા અમે આ દિવાળી તમે બધા ભેગા જ કરે બોલે અલગ. અલગ રહીએ પણ તહેવાર તો બધા ભેગા જ કરીએ. પાંચે પાંચ દિવસ એક જ ઘર માં અમે લોકો કરીએ અહી
હા એ સારું છે, એમ બી રોજ પ કે ક્યાય જાય જ રોજ અલગ અલગ. ના ઘરે જવાનર કઈ ઘરે મળે.
ના હોય સાંજે તો બાર જ જમવાનું હોય પાંચે પાંચ દિવસ બસ.
હા તમારી બાજુ જમવાનું બહુ સારું સારું છે, એટલે પછી. થોડી ઈચ્છા થાય કે ઘરે બનાવીએ.
હમ.
હમ્મ ના ના આમાં તો ઘણું બધું કરી શકાય તો આ ઘરે જ હોય તો પછી એટલું હેવી નહી લેવાનું. લેવાની એટલું બી ના લાગે ને બહુ હેવી બી ના લાગે એ રીતના કપડાં અહિયાં મળે છે, હા બેવું
તો વહેલું જ કલેક્શન કરી લેવું છે કારણ કે દિવાળીના ટાઈમે લેવા જશે ને આપડી જોડે ત્રણ ઘણો ભાવ લઈ લે છે લોકો. ડબલ ભાવ લઈ લે. એટલે આપડે વહેલા આપડે ખરીદી કરી લઈએ ને તો આપણને ભાવ આમ રીઝનેબલ પડે એમ.
હા ના ના સાચી વાત છે વહેલા જઈ આવું પડે અને બીજું ભીડ બી પછી બહુ નડે.
બઉ ભીડ હોય ને એમાં જ વધારતો અને આપડે લેવાનું અય ગમે તે વસ્તુ હોય એટલે તૈયારીમાં આપડે લેવું જ પડે આપણે તૈયારીમાં જતા અને આ તો શું કે બે ચાર જગ્યા આપડે ફરીએ ને તો આપણને ખ્યાલ આવે. કે શું ભાવ ચાલે છે કેટલાનું આવશે શું આવશે કેટલાનું એમ ખ્યાલ આવે.
હા ના
હમ
હોય એટલે આપને ખ્યાલ તો હોય એટલો. એ વસ્તુ કેટલામાં ફોલ્ટ છે હતી. અહિયાં કેવું છે અમદાવાદ બાજુ રતનપોળ ને એ બધું છે.
હમ્મ
તો ત્યાં બહુ સારું સારું કલેક્શન હોય છે, ત્યાં બહુ મ એટલી બધી દુકાનો છે. એ બધું છે કે એક એક વસ્તુ તમને મળે, લગ્ન પ્રસંગ હોય ને તો બી અહિયાં થી બહુ સારા અને કેવું બાજુ બાજુમાં હોય સુરત બાજુ હમણાં નથી ટાઈમ મળ્યો નહી તો ત્યાં બી જવાની જ પણ પછી એવું થાય કે સા ખુશ થઈ પડે, તમે શું લેવા માટે અહીંથી સુરત જઉ પણ અહિયાં થી ભાડા ખર્ચીને જાાવ આવો. એટલે પછી એવું થાય કે સસ્તું લેવા માટે ત્યાં જાવ. ઓફિશિયલ જાવ આવ જવાનો ખર્ચો ખર્ચો.
રેતુ હોય તો વાંધો ના આવે ત્યાંથી ખરીદી કરવામાં. મા ઓળખીતા હોય ને કોઈ આપડું સગું હોય ત્યાં રહેવાનું હોય ત્યાંથી જ શોપિંગ કરવાની હોય બહુ જ ફેર પડે એમ આપણને બજાર નો ખ્યાલ હોય.
હા તો જ ફેર પડે નહી તો પછી આપણને બી ખબર ના પડે. ત્યાંના એ લોકો વેપારીઓ ઓળખી જ જાય.
ઓળખી જ જાય ને પર અમે લોકો તો મો એ મારા દિયર ના દેરાણી હતા ને સુરત
બરોબર ત્યાં તો પછી સાડીઓ ને બહુ વધારે છે.
હમ ત્યાં સાડીઓ નું માર્કેટ બહુ સરસ છે, અને અહીયાં તો તમને એક ની એક જોવા મળે તહિયા તમે જાઓ તો તમને અલગ-અલગ વેરાયટી બધી જોવા મળે.
હા પણ બધું માલ આપડે બ તો એ બધી જગ્યાએ થી તો આવતો હોય એટલે અહિયાં તો આપડે બો ઓછો સ્ટોક હોય.
હમ્મ અહીં સ્ટોક બહુ જોવા ના મલે.
હા અને એ લોકો જોડે તો કેવું મેન્યુફેક્ચરિંગ હોય. એટલે એ લોકોની જોડે જ બધી વસ્તુઓ હોય.
અત્યારે તો પણ તહેવારમાં તો મોસ્ટલી દિવાળીમાં તો બધા સાડી વધારે પહેરતા હોય છે કે સાડી સરસ લાગે.
હા સરસ લાગે એમાં બી એ તો લગ્ન કરેલા હોય આપડે એટલે સાસુ એ કે કોઈ પ્રસંગોમાં તો સાડી પહેરો રોજ તો ડ્રેસ પહેર્તા હા બાકી રોજ.
સાડી પે આપડે અમારે કોઈ પ્રસંગ હોય કુટુંબમાં કોઈ ન પ્રસંગ હોય. કા તો દિવાળી જેવું હોય તો અમે સાડી જ પહેરતા હઈએ.
હા તમે તું પાછા બધા જોઈન્ટ રહો છો ને?
ના ના મારા દિયર છે મોવારે અને એ બધા અમે અલગ અલગ બધા રહીએ એમ
બરોબર
એક જગ્યાએ નની રે તો બધા અલગ અલગ રહે પણ દિવાળી વખત તો બધા ભેગા આમ દિવાળી ભેગી જ કરવાની.
હા એટલે માંણ દિવાળી માં તાની લલ પાંચ છ રજાઓ મળતી હોય,
ગવર્મેન્ટ જોબ હોય ને એટલે કોઈ અહિયાં ના રહેતું હોય પણ બધા ભાઈ બધા અલગ અલ જઈએ છે આમ પણ દિવાળી માં તો બધા જઈએ
હા બધાની અલગ અલગ પાછી જગ્યાએ પોસ્ટિંગ થતું હોય એક એવો તહેવાર આવે કે આટલી રજા બાકી તો ઉત્તરાયણ ઉત્તરાણમાં તો આટલી રજા ના હોય દિવસે રજા હોય ખાલી દિવાળી માં આપણને રજા મળે આઠ દી તો તમે એવું હોય તો ટાઈમ કાઢીને આવો બાજુ.
ના ના ચોક્કસ આવું જ છે હવે બધ શોપિંગ કરવી જ છે એટલે મેં કીધું આ થોડો શ્રાવણ મહિનો વરસાદ ચાલુ થઈ ગયો વરસાદ બંધ થાય પછી આવીશું એમ
કેવો વરસાદ છે તમાર બાજુ?
હાલો!
હલો કેવો વરસાદ છે તમારે બાજુ?
અહિયાં પ્રસાદ બહુ ચાલે છે અત્યારે
છે અમાર તો અ બે ત્રણ દિવસથી અંધારે અંધારે પણ આવતો જ નથી
આજ તો બાપા બહુ જ વરસાદ પડે. અમાર તો પાપ્પા ગરનારાને બનનારા બધું ભરે છે એ તો બહ પાણી આયી જાય હ હા
ઓહ હો હો એ તમારે ફ્લેટ એટલે તમારે? ફ્લેટ જેવું છે કે સોસાયટી જેવું છે?
ના સોસાયટી માં જ
હા નીચેનું ઘર હોય તો જનરલી જલ્દી બધું ભરાઈ જાયવ
તો જ્વેલરી ને એવું ક્યાંથી લ્યો છો દિવાળીમાં તમે જ્વેલરીને એવું?
એવું અહીંયા માર્કેટ થી જ લઉં છું આ માર્કેટમાં કેવું બધું મળે છે ઇમિટેશન જ્વેલરીઝ બધી જ મળે છે અને મારે કયુ છે નીયરમાં જે એક તો બેન છે ને આવી રીતે ઘરે જ કરે છે એવું બનાવે છે. તો એમની જોડે છે ને કસ્ટમાઈઝ ઓપ્શન બી હોય છે એનું મેં બે ત્રણ વાર યુઝ કરેલું છે બધું સારું હોય છે. તો પછી હું તો એમને ત્યાંથી જ લઈ આવું અને મને ભાવમાં બી સસ્તું પડે
સારું કહેવાય એવું એ નીતર અત્યારે તો ગોલ્ડ તો પહેરાય ને એના કરતા ઈન્કલુડ એકયુલેટ આપણે પહે તો ઈ સારૂ
હા ભાવ તો છો બોલના એમાંરી દિવાળી ટાઈમે? કોડ લેવું
બહુ અઘરું છે. એના કરતા અત્યારે બહુ ફાઇન અત્યારે ગોલ્ડ જેવું જ મળે છે બહારનું જે મળે છે ને? એ ગોલ્ડ જેવું જ મળે કે અલગ ના મળે એમ.
હા ઇન્વીિટેશન જ્વેલરી હવે તો પેલું નાઈન કેરેટ બી આવે છે ને?
હા
નાઇન કેરેટ જ્વેલરી પણ તમે લઈ શકો છો.
હા, એવું જ લાગે છે. બધા લોકો પણ એવું જ પહેરતા હોય છે, પણ લાગે જ નહીં, કે કોઈ કિધુ સોના જેવું જ લાગે.
હા, એ જ ન જો ખોવાઈ જાય કે પડી જાય
હા એકદમ લાગે સાચી વાત છે.
એટલે આમ જીવ બળી જાય આટલું મોંઘું લીધું હોય ન.
પછી ડેકોરેશન પણ કરવાનું હોય, અલગ-અલગ ડેકોરેશનનો સામાનને લેવાનું આ તે બધું એ એટલે. મળે પણ.
હા, એ જ સસ્તું પડે. એક સાથે બધી ખરીદી કરી લઈએ તો પણ સસ્તું પડે.
હમ્મ... હા. બસ બસ, જો.
ઘરે બધા મજામાં?
હા, બધાય મજામાં છે. હા
હમ્મ, અમારે તો વરસાદ આવે તો સારું હવે, તમારે તો વરસાદની મજા આવી ગઈ.
અમારે તો બહુ જ વરસાદ પડ્યો. વરસાદમાં અમે બધા નાહ્યા પાછા.
હા.
હા, આ વખતે તો ગરમી બહુ લાગતી તીન. બ
અમારે તો હજી છે અંધારું અંધારું અંધારિયું રોજ થાય છે પણ એમ હોય કે આવે.
હા, ચાલો સારું હો મૂકુ, જય શ્રી કૃષ્ણ.
હા, જય શ્રી કૃષ્ણ.
અવાજ નથી આવતો